હલો.
હાડો.
હાડો ઉભો રેજે ચાલુ રાખ જે.
હા.
હા બોલ ભાઈ.
હું કરતો.
હલો.
હલો.
હા બોલ.
હું કરો.
કઈ નહી જો અને દેવળિયા પહોચ્યા ગયા ત આયતી માં.
હા.
તું ક્યાં હો હજી હુતો નથી.
હ ક્યાં ભય કવે હજી તા.
મોઢાડ નવી નવી મોરવાડ ત્યાં સાયલાગ. રાજકોટ સાહેલરી હા.
કેટલા વાગે બેઠો બસ માં.
બેઠો છ હાડા છ એ.
હણા છ બેઠો એમ.
હા.
તો કેટલા હવારે પોઘે ને છ વાગે.
હા હરમાં છ હાડા છ હા હાથ વાગે લગ ઉતાર દે મિલા ને.
બરોબર હા થઈ ગયું તને મેળ આવી ગયું.
હા આવરી ગ
હમ સરસ મને સ્નેપ જો એટલે તને મે ત્યા ફોન કર્યો હા.
હા બોલે હું કે બસ બસ બ્રેક કેરીતી ચા પાણીમાં.
હા.
હા તો ઉઠ પેશાબ પાણી કરી આવ્યો. બ જોયું ત ચાકરી ભાઈને સ્નેપાઈ હતી. ફોન કરો હું ક હું ડિસ્કવરી હો.
ડિસ્કવરી માં હોય.
હા.
પતાય ગયો તને મેળે આવી ગયો.
હા મેળ આવી.
હું હતું.
પેટમાં હતું સોજા જેવું.
તમે દવા લીધે હે ને.
હા.
બરોબર. મેં તને યાર કાલે કાલે જ તે આ કાલે તને ફોન લગાયડો પણ લાયગો નહી આવા કાયરામાં.
લાઈ ગયો તો આ ફોન વાય ગયો હતો હું ફોન ચાર્જિંગમાં પડ્યો હતો.
આચ્છા.
અને મા નાનો ભાઈ મન કે ફોન વાઈ ગયો હતો મૂક ગયો એટલે તો. પઈ ગયો કટ થઈ ગયો બસ બસું જોયું મેં ત કઈ. તવે જ નહી હા પછે જોઈ ગયો
તોય કયરો.
હા મેં બધે જોયું મેં કીધું આ રિંગ વાઈગી તા ખરી પણ હિસ્ટ્રીમાં જ બતાવતું ક્યાં વહી ગયું.
હા એ જ ને આમાં હેને આમાં મારે ટાસ્ક એ હતો તાણે ફોન કરવાનો.
હા
તારે હતો ને ઈજ કે પૂરો થઈ ગયો તારે કર લીધો ઈ?
ના મારે બાકી છે હજી ત
બાકી હૈ?
બાકી હે એકવાર જ કર્યો તો રૂપેશભાઈને
મેં એકવાર રૂપેશને કર્યો તો પણ એમાં તો મેં બે મિનિટ જ ખાલી વાત કરી પછી કાપી નાયખો. રૂપેશભાઈ કાપી નાખ્યો તો મે કીધું આ ટાસ્ક મારા પાંચ જણાને કા તા મારા પૂરો થાય ને પછી બીજો આવે.
હા
હા એટલે કેતો બાકી
હા હું નવીનમાં કાઈ?
નવીનમાં તો કાઈ નથી ભાઈ અમે છીએ નવીનમાં તો.
હમ
હહ નવીનમાં વળી એક કાલે એક પાયલોટ આયવો હે નવો વરી એને ક્યાં આપે.
નવો પાયલોટ?
અને નવો એટલે કે પેલા એકસો આઠમાં હતો ને પછી એકસો બારમાં લીધો ને. પછી એકસો બારમાંથી પાછું વરી આ એકસો આઠમાં આયપૂને
હું નામ હે?
નારણ નારણ.
નારણ.
નારણ હે માધવપૂરનો હે માધુપૂર.
માધવપુર હા.
હહ માધુપુરનો હે.
હોવ અજયભાઈને હું કરે?
એ રયા અજયભાઈને હું વાંધો હોય.
હુતા
ના અજયભાઈ નથી આજે હેને ઓલો એમાં ઓલો હે બિપિન હે આજે.
બિપિન અ
હા બિપિન હે પેલા આમના અહીંયા જ તે પડ્યો તો અમે લઈન નીકળી ગયા.
હા
પછી ન્યુબોર્ન આઈવો ને કેને આપણેે આ બિપિનને ન્યૂબોન પડ્યો બરોબર.
હમ
એને ન્યુબોર્ન આવ્યો તો એને ન્યુબોર્ન ડીએસન કરાયવો રામનગરમાં આપ્યો.
હા
રામનગરમાં ડીએસન કરાયા ભેગો પાછો એનામાં પાછો એટલે રામનગરને આવા બે મને ક્યાં સામે મલી ખબર આપડે પછી હું તારા પાહે મને હામે મયલી.
હા રામનગરને કેવું હારું કકે ખાલી ન્યુબોર્ન જ પડે લોકલએ નથી પડતા ક્યાંય.
ઓકલ નઈ પડો
લોકલ ના પડે લોકલ હોય ને રામનગર ને લાગ લોકોલ હોય ને માંજા ના ભારસર ના ને બધા
હમ
એ બધા હોસ્પિટલ વાળી ગાડીને પડે
કા સિટી વર નહી ન
સિટી વન ન હોસ્પિટલ વાળ ગાડી ન પડે સિટી વનને પડે પણ રામનગર ના પણ અત્યારે જો હા જે કેસો જ ન કેસ હતો બરોબર આતી એ હતો તો આઈ એફટી વન માં પડ્યો રામનગર માં ના પડ્યો
ક એમ તેમમ
એ ઉપર યાર એમ કે આ નિયમ બોર્ડ કાઢી
તો નિબુણ બધા કશે ને જવાનાે લોકલ હોય આઈએફપી હોય બધા
હહ જી હોય જ ન ન
હમ
મતલ ન્યુ બોર્ન ના આપણામાં આવે ને તો આપણેે એને માં ઠોકી દેવાના
રામનગરમાં
હો રામનગર ઠોકી દેવાના
હમ
ન્યૂ બોર્ન ના કેસ એટલે એ હવે રામનગર કહી રહ્યા કે ન્યુ બોર્નને આપડે આ બધા કરવાના રામનગર ને લગતા બધા ઈમરજન્સી આપણને ભાય
બધે
તો જીરો જીરો મજા આઈ લે
હમ
બોલલો ત બાત
તો કઈ ને હવે બસ ઉપડી તોને
ત ફોન કરો મ કોનેણતિ સોરા ના હો કે કે
હા
થ
પોરબંદર વાડા હો
તો કેટલી હે
પોરબંદર વાળાઓની હોટલ હતો સાયલા આગળ
હા દર વાળ ગમે્યા ગોઠવી દે ખબર
હા સાહેલ આગળ સાહેલ આપડે સુંરેનગરગળે સર લીબડી આગળ
હા હમ
છ છરી
ચાર દિવસ લોકો પણણ
હા
હાર તો તો થઈ ગયો ને તો આરામ ના કરાય
હા
ચાર વિકકોપ ના ખાણે બે ઈ એલ
થઈ ગાલ નાહી હા
બધી ઈ એલ નાઈખી કે?
એ અતિતને બતીતને
કેટલી હતી એલ તારા ભા
ઈ એલ એક હતી બાકી તા મદિરા હતું, થોડાક દી રોકાત.
તો એમ નઈ પીએલ નથી તારે?
પ્રિયલ આયવી તી પણ વચમાં ખબર અટેન્ડન્સ એક અ અપડેટ થઈ
હન.
તઈ એ બે વઈ ગઈ પછી.
તમાર ભાવલો વિચાર કર નખાય ને મારે મારે ઈયલ સા થઈ ગયા. વરીમાં સાત થઈ ગયા, આ મહિનાની આઈવી એટલે એક માની ગઈ.
વિકેડ કઈ રીતા મન કીધું અપડેટ કરો, હવે અપડેટ થાય બધી સિસ્ટમેટિક તઈયા
હમ્મ.
એ તો હવ કયા થાય.
હમ્મ.
એવુ હોય ને તો આ વાત કરતા કરતા ધોલ નાકે પોગી આયવો છેટ.
હા.
તઈ એકલો જ અહે ન કે સીટીવાળાન પઈડી અહે અહિની.
સાચી વાત છે, હૂઈ જતા હો તો હાલીન આવો પછી સીટીવાળાન પઈડી હે હા એ જે સીટીવાળો ની ઓલો ટોલ નાકાવાળો હતો.
હા.
ખોલોય નઈ પાછા ઘડીમાય આ.
હા, એરા બઉ હ આળહુના.
અરે છેટ ઓલી બાજુ યાં યાંની યાં બેઠા હોય તોય ના ખોલે યાર એની માં
હા, કઈ એમાંથી લતું મારીને હું કે બેરિયર હટાવે.
લઈ જા બેરીકર લેતો જવાય ભેગું વિવેકને ન્યા, વિવેક કેમ લેતો જાય?
હા, હા એ ઘણીમાં એક દી ઓલાન લઈ લેત એ માટીમાં ઉભો તો ને ભઈ
એ મન કેતો તો એક દી, મન કેતો તો એકવાર તમાર ગાડીમાં ઓલો અ
હા, તે હું તો આ-આપ-આપ્યું છે ન આઈડિયા, આપ્યું છે ન આઈડિયા.
હા.
ભઈ એ તો કે
તો આપડને કેતો નતો.
હા.
આવું બધું હે તો આવી જાવ, બીજે હુ તો કાલથી ચઢી જાયન કા?
હા, કાલ નાઈટમાં કોણ આવ?
કાલ નાઇટમાં વિવેક, જો સેલેરી થઈ જાહે તો હરદીપસિંહ આવશે.
હા.
જો સેલેરી નઈ થાય ન તો વિવેક આવશે.
હા.
ઈ કે સેલરી-સેલરી વિવેક કઈને ગયો, હાજે ઈ કે જો સેલરી થઈ જાય હેને તો ઈ કે, હુ નઈ આવું તો મારે ઓફ ઈ કે ને જો સેલેરી નઈ થાયને ઈ કે તો હું આવી, અ સેલરી થઈ જાય ત વરી એલે ક્યાંક લઈને જાવું હો ઈનારે
હા.
એટલે કેતો તો કે સેલરી થઈ જાય હે હા, હા સેલરી થાહે ને તો એ વયો જાહે ને સેલરી નઈ થાયને, તો પછી ઉ ઈના નઈ આવે એમ.
એટલે
હા.
બોલો તાર બાકી
ફિક્સ મળી ગ્યા ધંધા
હા કાઈ નક્કી નથી હું તો ઓલા ને ફક આવી દે આવ્યુંને નારાણને મારા જ નથી જોતું આમ ફિક્સ
હા.
અત્યાર નથી જોતું બાકી પછી જોયું જાહે
હા ડીલીવરમાં રેડી હે ધરતીભાઈ
તો રેલીવાર માં મજા મજા છે યાર કાઈ વાંધો નથી રેલીમાં
હમ્મ.
ચાખર પાકી ખાલી થાય એ કાનો એ જાય હે. એ કાકણો ઈ મુકે હે
કા
એને ઘરનો ખટારો લીધો ને એટલે
હા.
સાહેબ ને કીધું મુકવા સાહેબ કે અત્યારે તમે ના આલે કે તમે પેલા આ કે રાજીનામું આપો મહિનો થી પછી તમને છૂટા કરે અત્યારે તમે ઓલું કરો ફોલ્ડિંગ કેવાય હું કેવાય ઈ થાય છે તમારે
હા હાઆ
કાના ની વાત કાનો અત્યારે થાય છેલ્લી જોવી હે હવે પહિ શું થાય
હ અ
કાલુ દાવો સો
પાઇલોટ આવ નવા આવે ક્યારે આવે એક તો આયવો હવે બીજા તો ક્યારે આવે
એમને કોણ કેતો મન વિક્રમ કેતો હતો કાલ હાંજે ફોન આયવો ને વિક્રમ નો
હ અ
ફ્રી જતો તો મન તો પાયલોટ આવો આ જોઈ
કેટલા કેટલા
આઠ દસ
આઠ દસ પાયલોટ આવશે એમ.
હા એમ કેતો હતો ભાઈ
આઠ દસ ને જગ્યા એ નથી તો ક્યાંથી આવે